હલો કેમ છો બેન.
મજામાં હા સંભળાય છે.
અરે મને છે ને કંઈક યાદ આવ્યું આપડ હમણાં દિવાળી હોય ને તો મને યાદ આવ્યું કે આપણા અહિયાયા કેટલા બધા તહેવારો મનાવે છે ગુજરાત કેટલા બધા તહેવારો મનાવે છે એવું નથી કે આપણા અહીંયા જે તહેવાર મનાવે બીજી જગ્યા નથી મનાવ મનાવે છે પણ એ અલગ અલગ રીતના મનાવે છે તો હમણાં જ આપણે દિવાળી ગઈ પછી દિવાળી પતી નહી એટલે મેં તો જોયું કે બધા ઉત્તરાયણ ની તૈયારી કરવા લાગે નાના નાના છોકરાઓ પતંગ લઈને પતંગબાજી કરવા લાગ્યા તો આ કેટલા કેટલું સરસ છે આપણે અહીંયા કેટલા બધા તહેવારો મનાવ્યા અને હરેક તહેવારોના પાછળ કઈ ને કઈ રીઝન હોય છે તો તમને શું લાગે?
હા હા આપણા જે તહેવારો છે એ માત્ર આનંદ માટે નથી પણ એની પાછળ ઊંડા અર્થ અને પરંપરાઓ છુપાયેલી છે જેવી રીતે આપણે ઉત્તરાયણ જોઈએ તો સૂરજ ઉત્તર દિશા તરફ પ્રયાણ કરે છે એટલે એને ઉત્તરાયણ કહેવામાં આવે છે અને સૂરજ મકર રાશિમાં પ્રવેશ કરે એટલે એને મકરસક્રાંતિ પણ કહેવામાં આવે છે અને એ દિવસે બાળકો એટલી મજા કરે છે દિવસે પતંગ ઉડાવે છે રાત્રે ફાનસ ચગાવે છે પછી તલ ચીકી બોર શેરડી વગેરે ખાઈને ખૂબ જ આનંદ કરે છે અને મારી દીકરી તો આખો દિવસ તલની ચીકી અને લાડુ જ ખાય છે અને સાથે ગાયને પણ ખવડાવે છે ગાયને બાજરીની ઘૂગરી પણ ખવડાવે છે અને ખૂબ મજા કરે છે.
સાચું સાચું કીધું તમે આ તમે કીધું ને લાડુ અને એ તો મારા છોકરાને બી છે ને તલ ના લાડુ તો નહી પણ મમરા ના લાડુ ખૂબ જ ભાવે છે અને આ તલના લાડુ ખાયને એનાથી એક બીજો બી ફાયદો છે કે આપણે ઠંડીની તે સિઝન હોય છે. તો ઠંડીની સિઝનમાં લોકો તલ થી ગરમાહટ બી મળે છે તલ અને ગોળ ગાવાથી તમારા શરીરમાં તાકાત આવે છે એટલે એ બી આપણું એક અ અ કારણ છે કે આપણે એ ઉતરાયણના તહેવારોમાં આપણે તલ અને ચીકી તલની ચીકી અને લાડુ બનાવીને ખાઈએ છે પછી આપણેે દિવાળીમાં તો કેટલું મસ્ત કરીએ દિવાળીમાં આપણે ઘરને સાફ સફાઈ કરીએ રંગોળી બનાવીએ દિવાળીના દિવસે આપણે દીવા મુ કી એ છે તો એનાથી આપણા ઘરમાં અજવાળું આવે છે અને તમને ખબર છે કે દિવાળી કેમ મનાવીએ આપણે
હા હા દિવાળી એટલે રંગોનો તહેવાર દી જો દિવાળી અ દિવાળીમાં રંગોળી કરીએ એટલે આપણે મહેમાનોનું સ્વાગત કરીએ છીએ અને ઘરમાં સકારાત્મકતા ઉર્જા લાવીએ છીએ અને આસોપાલવ ના તોરણ બાંધીએ એમાં પણ એક વૈજ્ઞાનિક કારણ છે જે હવાને શુદ્ધ રાખે છે અને દરેક તહેવારમાં પ્રકૃતિ સાથેનું એક અનોખું જોડાણ હોય છે આપણે શ્રાવણ મહિનામાં આપણે પર્યાવરણની કેટલી નજીક હોઈએ છીએ અને દિવાળી એટલે દીવાનો તહેવાર હવે એ દિવસ સે રામ ભગવાન અયોધ્યા આવ્યા હતા એટલે અયોધ્યા વાસીઓ એ દીવા પ્રગટાવીને એમનું સ્વાગત કરેલું હતું ત્યારથી દિવાળી મનાવામાં આવે છે એવું કહેવાય છે એટલે ભારતીયો પણ દિવાળી ખૂબ જ આનંદથી મનાવે છે.
અરે સાચું કીધું સાચું કીધું અને તમે જે કીધું ને રંગોળી રંગોળી બનાવવાનું મને ખુબ જ ગમે છે અને પછી દસ આપણે નવરાત્રી બી મનાવીએ છે તો આપડા અહીંયા નવરાત્રી તો એટલે નવ દિવસ આપણે કે ટલો મોટો તહેવાર મનાવીએ નવ દિવસ સુધી આપણા અહીંયા સૌથી મોટો અ નૃત્ય નો કાર્યક્રમ ચાલે એટલે નવરાત્રી આપણે કેટલું ખૂબ રમીએ અને ગુજરાતીઓ એટલે ગરબા વગર તો ચાલે નઈ એટલે ગુજરાતીઓ એટલે ખેલ નવરાત્રી એટલે ખેલૈયાનો તહેવાર એટલે આપણે નવરાત્રીમાં બી કેટલું ખૂબ આનંદ મનાવીએ અને પછી નવે નવ દિવસ પૂરો થાય માતાજીના એટલે આપણે ગરબો માંડીએ પ પછી ગરબી એ લોકોનું એ કરીએ દીવા પ્રગટાવીએ એમાં અને ગરબાનું કેટલું મહત્ત્વ છે આપણે બ્રાહ્માંડના આખા સમાયેલું છે આપણા ગરબીના અંદર જેવા નવ દિવસ પૂરા થાય આપણે દશેરો મનાવીએ છે તો દ સેરો કેમ મનાવીએ કે કે રામ ભગવાને એના દ આપણે રાવણનો અંત કર્યો હતો એ કારણે બી આપણે દશેરો મનાવીએ છે તો આ દશેરામાં લોકો શું ખાય જલેબી ફાફડા ખાય તો આના પાછળ બી રી હતું એટલે જ તો આપણે દશેરો મનાવીએ છે પછી બીજો તહેવાર મને યાદ આવે છે રોહોળી હોળી ખુબ રંગોનો તહેવાર છે મને હોળી ખૂબ જ ગમે છે કે કે કે એમાં આપણે એકબીજાને રંગ લગાવીએ આપણા ઘરમાં કોઈ આ આપણેે એકબીજા સાથે વાત ના કરતા હોય તો આપણે રંગ લગાવીએ તે એકબીજા સાથે વાત કરવાનો મે મોકો તો મળે છે આપણને અને તમને ખબર કે પ્રહલાદ ભગવાને હોળકાને અ બુરાઈ માંથી એ કઈ રીતે જણાયવી હતી એટલે આપડણે આ હોડી રમીએ છે.
હા હા હા હા બરાબર કહ્યું તમે હોળી અને ધૂળેતીમાં ભક્ત પ્રહલાદની કથા આપણને યાદ અપાવે છે ગમે તેટલી મુશ્કેલી હોય પણ અંતે તો સત્યનો જ વિજય થાય છે આપણે જોયું કે હોળિકાને વરદાન હતું. કે એને આગ બાડી શકે નઈ પણ જે પ્રહલાદ હતો એ હંમેશા ભગવાન ની ભક્તિ કરતો હતો સતત એના મુખમાંથી ભગવાનના મંત્ર ચાલુ જ રહેતા હતા ઓમ નમો ભગવતે વાસુદેવાય અને હોળકાાને વરદાન હતું કે એને આગ બાડી શકે નઈ છતાં પણ અ હોળિકા પ્રહલાદ પ્રહલાદને ખોડામાં લઈને બેસી તો જાય છે પણ સતત ભગવાન ભગવાન ઉપર વિશ્વાસ છે પ્રહલાદને અને હોળિકા એટલે કે અસત્ય એનો નાશ થાય છે અને સત્યનો વિજય થાય છે અને પ્રહલાદ બચી જાય છે એટલે આ તહેવાર પણ ખૂબ જ સરસ છે કે આપણને ગમે તેટલી મુશ્કેલી હોય તો પણ આપણે ભગવાનને સતત યાદ કરતા રહેવું જોઈએ એ જ આપણને બચાવે છે અને અંતે વિજય તો સત્યનો જ થાય છે એ આપણને શીખવા મળે છે.
સાચું સાચું કીધું અને નાના નાના છોકરાઓ એ લોકો ડૂળેટીને ખૂબ જ એ કરે છે પણ આજકાલ છે ને આ હોળીના કલરમાં છે ને બહુ મિલાવટ થવા લાયગી છે એટલે આપણે અ પ્રકૃતિના કલર અ રંગો યુઝ નથી કરતા લોકો પેલા કેમિકલ વાળા લોકો યુઝ કરે એનાથી લોકોની સ્કીન બળી જાય છે એ લોકોને એલર્જી થાય છે એટલે જેટલું બને એટલું આપણે અ ને અ આપણે ફૂલ પાત્રામાંથી બનેલા રંગો નો વાપરાશ કરવા જો એ જ વસ્તુ રંગોળીમાં બી છે લોકો કેટલી બધી કેમિકલ વાળી બનાવે એનાથી આપણા હાથ કેવા લાલ લાલ થઈ જાય છે કલર કલર વાળા અને એ રંગ છૂટતો બી નથી કેટલા કેટલા દિવસ સુધી રેય છે આપણે એટલે આપણે રંગો વાપરવાના તહેવારોમાં બધી વસ્તુ તો વાપરીએ પણ એમાં કેમિકલ કેટલું બધું આવતું છે એનાથી બચવા માટે આપણે તો ખૂબ જ પ્રયાસ કરવા પડે અને લોકોને આપણે જાગૃત કરશું તો જ આ વસ્તુ કરશે અને આપણા અહીંયા એટલું બધું છે ને કે હર મહિ હીના માં એક તહેવાર આવે એટલે આપણે ભલે કેટલું બી કામ કરતા હોઈએ આપેડે કઈ બી હોય પણ આપણે તહેવાર તો ખૂબ જ મનગમતા રીતના આપણે એને સરસ મજાથી મનાવીએ છે સાચી વાત કે નઈ
હા હા આજે તમે રંગોની વાત કરી ને કેમિકલ વાળા રંગોની વાત હું તો મારી દીકરીને કેસુડાના ફૂલ માંથી જ રંગ બનાવી આપું છું અને બીજાને પણ આજુબાજુમાં પણ એજ સલાહ આપું છું કે આપણે કેસુડાના ફૂલોમાંથી જ રંગ બનાવવો જોઈએ પલાસ ના ફૂલો હોય. એવી રીતે ખૂબ અ ખૂબ સરસ રીતે મનાવે છે અને એલર્જી પણ નથી થતી અને હેલ્થ માટે પણ સારું હોય છે સાવ સાચી વાત છે તમારી અને આપણા જે તહેવારો છે તે જ આપણને એકબીજા સાથે જોડી રાખે છે આપણે ગમે તેટલા વ્યસ્ત હોઈએ. પણ તહેવાર આવે એટલે આપણે આપણી સંસ્કૃતિના રંગે તો રંગાઈ જ જઈએ છીએ.
સાચું સાચું કીધું પછી આપડણે રક્ષાબંધન મનાવીએ એમાં આપણે કેટલી બધી મીઠાઈઓ ખાઈએ ને રક્ષાબંધન એટલે ભાઈ બહેન નો તહેવાર ભાઈ બેન ભાઈને રાખડી બાંધે અને એનાથી કે ભાઈ બહેનનો મજ મેરી તો એકદમ મજબૂત થાય જાય છે સાચી વાત કે નઈ. તમારે અને બીજું વાત કે આપડે આ હોળીમાં આપડે કેટલું બધું બનાવીએ ખાવાનું દી બધા તહેવારોમાં કેટલી બધી બનાવીએ ખાવાની જાત જાતની વાનગીઓ બનાવતા હોય છે અલગ અલગ ચકલી ઘૂઘરા એવું બધું બનાવે અને લોકો એ કેટલા કેટલા ટાઈમ સુધી ખાય તો મારા છોકરાને તો છે ને આ દ અ ચકલી ને ગાંઠિયા એ તો ખૂબ જ ભાવે છે. એ આખો દિવસ ભરે એનો આપો ને તો બી એને ઓછું નથી પડતું પછી એ લોકો છે ને શાક રોટલા એ બધું ના ખાય પણ શું કરે તહેવાર છે બનાવવા તો પડે જ આપણા ઘર ઘરમાં બધાના ઘરે તહેવારોમાં જાત જાતની વાનગીઓ બનતી હોય છે તમને કોઈ વાનગી ખબર છે જે તમને બો જ પસંદ છે.
હા હા અમને દિવાળીના ઘૂઘરા ખૂબ જ ભાવે છે દિવાળીમાં ઘૂઘરા ખડખડિયા ચોરાફળી મઠિયા ગાંઠિયા ફરસાણ વગેરે દ દર દિવાળી અમારે ત્યાં બને જ છે અને મારી દીકરી પણ એજ ખાય છે આખો દિવસ અને અમને બધાને પણ ખૂબ જ ભાવે છે અને મજા પડી જાય છે અને તહેવારોમાં તો છૂટ મતલબ એજ ખાવું જોઈએ અને એનાથી મજા આવે છે.
સાચું સાચું કીધું સાચું કીધું તો છે ને આ તહેવારોમાં આપણે અ પછી આ મને યાદ આવ્યું કે તહેવારોમાં આપણે બધી વસ્તુ વાનગીઓ લાવે માવા લાવે તો માવો તો કેટલો ખરાબ આવે છે અમુક વાર મિલાવટ વાળો આવે છે તો એના થી આપણને એલર્જી થઈ જાય છે કોઈ રંગ આપણે હોય છે તો રંગમાં એલર્જી આવે છે એટલે આપણે તહેવારો મનાવવું તો મુશ્કેલ પડી જતું છે હવે આજકાલ પણ આપણે શું ખુશી ખુશી આપણે બધા તહેવારો મનાવવાના જ હોય છે.
હા હા હા હા મ મનાવાના હોય પણ આપડે થોડી સાવચેતી પણ રાખ- વી જોઈએ મતલબ બને ત્યાં સુધી બધી વસ્તુ ઘરે જ બનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ માવો હોય કે પનીર હોય અ ઘી હોય તો આપણે આ રીતે બચી શકીએ છીએ અને આપડો પરિવાર નું રક્ષણ કરી શકીએ છીએ
સારું તો ચાલો પછી પાછું કોઈ આપણે ફરી કોઈ વિષય પર વાત કરશું આવજો બેન.
આવજો.